હલો હા બેન. કેમ છો?
હા.
હા બજા તમને મારવામાં જ આવે છે હા આવે છે.
હા આજે આપ પણે થોડીક પરિવાર અને સંબંધો વિશે વાત કરીશું.
ઓકે.
હા. પરિવાર એટલે લોહીના સંબંધ ધરાવતા સમૂહ કે પછી એક છત ની નીચે રહેતો સમૂહ તેને પરિવાર તો કહી શકાય, પરંતુ સાચો પરિવાર તો એજ કે જ્યાં સમજણ હોય, એકબીજા પ્રત્યે લાગ ણી હોય સમજણ, સમય હા.
હા પરંતુ મને તો એવું લાગે છે કે પરિવાર એ તેને ગંભીરતાથી વિચારીએ તો કોઈક-કોઈક પરિવારનો ભાગ છીએ. આપણે પણ કોઈક પરિવારના એક ભાગ છીએ, પરંતુ સંબંધોમાં બંધાયેલા છીએ, પરંતુ શું આપણને ખરેખર આ સંબંધોની કિંમત ચુકાવી શકીએ છીએ?
હા કારણ કે સંબંધ ધો એ કાચ ના વાસણ જેવી વસ્તુ છે, કે જેને આપણે સાચવવી જોઈએ. જો એને સાચવામાં ન આવે તો એમાં તિરાડ પણ પડી શકે છે, એટલે સંબંધો આપણે સાચવવા જોઈએ. તેમાં ખાસ કરીને સમય આ આપવો જોઈએ અન ને સમજણ પૂર્વક વાતચીત કરવી જોઈએ, જેથી આપણા સારા સંબંધો રહે. પરંતુ હાલની જનરેશનની વાત કરીએ તો તે લોકો પરિવાર સાથે રહેતી જ નથી, તે લોકો અલગ જ રહે છે. કારણ કે હમણાં છે ને તે ભારતમાં વસુદેવ કુટુંબકમ જ જોવા મળે છે, પરંતુ ક્યાંય એનો સાચો ઉદભવ નથી જોવા મળતો. કોઈ ફેમિલી જોઈન્ટમાં રહેતી નથી, કોઈને સાસુ સસરા સાથે રહે વાનું નથી ગમતું બધાને અલગ જ રહેવું છે.
તમારી વાતથી તો મને એવું લાગે છે કે અહ સંબંધ એ ફક્ત માત્ર લોહીના નાતા છે, કે પછી લાગણીય છે કે વિશ્વાસ. સમાજમાં પણ આ ચાલે છે કે મારા મતે સંબંધો એ માત્ર જન્મથી મારેલા નથી પરંતુ તે સમય સાથે બંને બંને છે. સંભાળનોમાં અહ આવે છે કે પરિવાર એ આપણા જીવનનો પ્રથમ સંબંધ છે. આપને જન્મીએ ત્યાંરથી જ પરિવાર આપને સ્વીકારી લે છે અને આપને સપોર્ટ કરે છે.
હા. અને આપણે પરિવારની વાત કરીએ તો પરિવાર એ સા આપણને સારો ઉછેર આપે છે, અને પરિવારની જે સંસ્કાર આપણ પરિવાર દ્વારા જે આપણને જે સંસ્કાર મળે છે, તેનાથી આપણું પ્રતિનિધિત્વ બધા છે બધા ખાય છે કે આ કયા પરિવાર માંથી આવે છે આના સંસ્કાર કેવા છે આ બધું આપણા પરિવાર ઉપર ડિપેન્ડ કરે છે
હા તમારી વાતથી તો મને એવું લાગે છે કે જારે આપને નાના પરથી બોલ બોલીના સકતા ત્યારે જ પરિવાર આપને સમજાવે છે અને એક એવી બાબત છે કે જ્યા આપણે ઘણી વાર સામાન્ય માનીએ છીએ પરંતુ તે ખૂબ જ વિશ્વાસ છે જ્યારે આપને મોટા થઈ જઈએ ત્યારે જ આપણે નવા સંબંધો બનાવીએ છી મિત્રો બનાવીએ છીએ સહકારી સંબંધો બનાવી છેી જીવનસાથી બનાવે છે દરેક નાના નાના સંબંધો બનાવીએ છેએ પરંતુ તેમની તે અલગ ભૂમિકા હોય પરંતુ દરેક સંબંધમાં એક સામાન્ય બાબત હોય છે વિશ્વાસ વિશ્વાસ વગર કોઈ પણ સંબંધ લાંબા સમય સુધી ટકી શકતું નથી આના ઉપર તમને શું લાગે છે
હા વિશા વિશ્વાસ ની વાત તો એમાં મહત્વનો રોલ હોય છે એનો કારણ કે વિશ્વાસ જ ના હોય કે આ વ્યક્તિ કેવો છે તો પછી એના ઉપર કોઈ શું ધ્યાન જ ના આપે અને સાચા સંબંધો એ જ હોય કે આપણને વિશ્વાસ હોય સાંભલે વાળા સાામલી પાર્ટી ઉપર કે ના એ આવું ના કરી શકે એમ કોઈ પણ આપણને ત્રીજીએ ત્રાહિત પક્ષકારની વ્યક્તિ આવે અને આપણને કહે કે આ વ્યક્તિ આવું કરે છે એવું કરે છે પરંતુ આપણને વિશ્વાસ હોવો જોઈએ કે એ વ્યક્તિ એવો નથી અને આપણે બે જણના સંબંધો વચ્ચે ત્રીજી વ્યક્તિને ન ઇન્વોલ્વ કરવી જોઈએ
આજના સમયમાં સૌથી મોટો પડ કારણ એ છે પડકાર એ છે કે સમયની અછત લોકો કહે છે કે તેમના પાસે સમય નથી પરંતુ શું ખરેખર સમય નથી કે પછી આપણને પ્રાથમિકતા આપતા નથી આપણને કલાક લોકો સુધી મોબાઈલમાં સમય પસાર કરીએ છીએ પરંતુ શું આપને થડી થોડા મિનિટ પરિવાર સાથે બેસીને વાત કરી કરતા નથી છીએ આની ઉપર તમને શું લાગે છે
હા કારણ કે એકદમ ઈમોશનલી જોવા જઈ ને તો આપણે પરિવાર એ આપડી સક્તી હોય છે એ કોઈને એમ હોય કે આની વીકનેસ શું હશે તો એનો પરિવાર પકડી લે અને આપણે એકદમ ઢીલા પડી જાય બટ બી સ્ટ્રોંગ આપડે એવા પરિવાર માંથી આવીએ છીએ કે જ્યાં આપણને બધા જ પરીબળો ની સામે ઉ ઉભા રહેતા શીખવું જોઈએ અને પરિવાર એક એવી વસ્તુ છે કે જે આપણને નાનપણથી જ સ્વીકારી લે છે અને આપણે જન્મીય ત્યાંથી જ આપણના કેટલા બધા સંબંધ બંધાઈ જતા હોય છે જેમ કે માતા પિતા નો એ બાપ દીકરીનોો મા દીકરાનો પછી ભાઈ બહેન નો પતિ પત્ની નો દાદા દ ન નાના નાની ન બધા જ સંબંધો આપણાને હોય છે અને આ બધા સંબંધો ટકાવવા માટે એ બધાનું મેન એ છે કે વિશ્વાસ વિશ્વાસ અને મર્યાદા કોઈ પણ સંબંધ નો પાયો કહીએ એને વિશ્વાસ કહી શકાય અને સાથે સાથે સમય વિત જઈ આ દરેક વ્યક્તિઓને આપણે ઓળખતા જઈએ એકબીજા સાથે જે કોમ્યુનિકેશન થતું હોય છે જે પ્રમાણે આપણને એમના પરિબળો જાણવા મળે તો અમુક સમ સમયાંતરે એમને આપણા પર જાણવા મળે આપડી અભિરુચિ પસંદગી એ આ બધા જ પાસાઓ નાના મોટા ભાગ ભજવતા હોય છે બાળકની સુરક્ષા ની ભાવના હોય છે એ લોકોને એ આપણને સેવ કરવા માટે આપને કહે કે તમારે આ વસ્તુ યોગ્ય છે આ વસ્તુ અયોગ્ય છે તો આપણે એ રીતે આપણે એવું વર્તણક કરીએ છીએ અને આપણને સુખ દુખ ના સ સંબંધો પણ હોય છે જેમ કે આપણે દુઃખી થાય તો રડીએે છીએ તો મમ્મી પપ્પા આપણને સમજાવે છે કે આ દુઃખનો સમય છે, પણ સુખનો સમય પણ એક દિવસ દ આવસે એટલે સંબંધો એવા નીકટતા છે કે જે આપણને બધી જ સિચુએશનમાં સારું જીવન જીવતા શીખવાડે છે.
હા મને તો એવું લાગે છે કે સંબંધે આપના જીવનનો ખૂબ જ જ મહત્ત્વનો ભાગ છે અને પરિવાર એ આપણા એક હિસ્સો છે જો આપણે એમની સાથે ન રહીએ એમની અલગ રહીએ તો આપને મુશ્કેલીમાં કોણ સહારો આપે એ આપને નક્કી થી કરેલું હોય છે, પરંતુ જો આપને પરિવાર સાથે સારા સંબંધી રીતે સંબંધો બનાવીને રાખીએ તો આપણા આજુબાજુ પડોશીઓ એ કોઈપણ કંઈ બી અ કોઈપન આપણા ઉપર ઊગલી નથી ઉઠાવી શકતું. કે આની પાસે કોઈ ની મલે અને અગાડી પછાડી મદદ કરવા માટે કોઈ ન મળે એટલા માટે આપણે બધા પોતાના પરિવાર સાથે એકજૂટ રહીને કોઈ પન મુશ્કેલી આવે તેનો સામનો કરો અને જીવનમાં કોઈ પણ પ્રકારની મુશ્કેલી ભરાયેલી હોય છે, તો તેમને નિકાલ કરવો, મારા મતે તો એવું લાગે છે, કે પરિવારે આ એક મજબૂત ચાર કે પાંચ લાકડાનો સમૂહ બની જાય છે.
હા પરિવાર એ જે વ્યક્તિ હોય છે ને એમના શારીરિક અને માનસિક વિકાસ બંનેને તેમ જરૂરી હોય ને તો એક એવો પરિવાર છે, કારણ કે તેમાં લહેતું વ્યક્તિ એને ભાવનાત્મક ટેકો મળે છે. કે જેમ કે એ મુશ્કેલીના સમયમાં હોય તો એને અ પરિવાર તરફથી હૂફ મળે છે, પછી એ મુશ્કેલીનો સામનો કરવાની સહન શક્તિ મળે છે અને આપણે એને અ પ્રોત્સાહન આ પીએ છે કે ના ના આ તો મુશ્કેલીનો સમય છે, અમણાં નીકળી જશે પછી જો એકલા એકલવાયા વાતાવરણમાં એ એનો ઉછેર થાય, તો એનામાં શું ડર ડર ઉત્પન્ન થાતો હોય છે, પરંતુ જો એ વ વસુદેવ કુ ટુંબકમ રેતા હોય, દાદા દાદ દી, ભાઈ-બહેન, મમ્મી -પપ્પા, કાકા-કાકી એવા જોઈન્ટ ફેમિલીમાં જો એ એનો ઉછેર થાય, તો એને ક્યારેય ડર રહેતો નથી અને ક્યારે એને એકલવાયુ લાગતું નથી કે હું એકલો છું હું શું કરીશ? શું ન કરુ? એમ અને બાળકનો સર્વાંગી વિકાસ પણ પરિવારમાં જ થાય છે, સંસ્કારોનું સાચુ સિંચન સંયુ સંયુક્ત પરિવાર હોય છે ને એના બાળકો વડીલો પાસે આદર પરંપ પછી રીતરિવાજો છે એને આપડે કેવી રીતે અ મે માન આવે તો આપડે એને આદર આપવું જોઈએ, આપડે બધાએ નમવું જોઈએ, એ બધું આપણને પરિવારના વડીલો શીખવાડે છે, આવું બધું આપણને શીખવવાથી આપડા સંસ્કારોનું સાચું સિંચન થાય છે અને પરિવારમાં આપણેે શું શેરિંગ શેરિંગની ભાવના આવી જાય આપડામાં કે આપડે કોઈ ના નવી વસ્તુ ખાતા હોઈએ તો આપડણે એમ થાય ચલને મમ્મીને ચખાડું, પપ્પા ને ચખાડું, એ લોકો એવું સારું આ પડામાં સંસ્કારો રાખે છે કે આપણને બધી જ વાતો એમને કહેવાનું મન થાય છે, લાગણીઓ વહેંચવાનું મન થાય છે અને આપણે સ્વાર્થી તો બનતા જ નથી, સ્વાર્થી બનતા અટકાવે છે આપણને, કારણ કે હાલનો યુગ છે તે એકદમ સેલ્ફીસ સ છે, પોતાના લાભ મુજબ કામ કરે છે, લાભ મળી ગયો એટલે કામ પૂરું સંબંધ પૂરા. અને હાં.
હાં તમને જે કીધું એ તો ખૂબ જ સરસ છે અને મને પન એવું લાગે છે કે આપણે બધા પરિવાર સાથે ને હરી મરીને રવું જોઈએ, અવે હું અંતે એવું માગું છું કે તમે જે મને સારી રીતે સમજા આયપી પરિવાર વિશે એ પણ મેં પોતાના પરિવારમાં વાતો કરું અને એકબીજા હાથે હરીમરીને રહેવા માટે અ કહું.
હા હું પણ સાચું કવ તો મને તહે વારો અને પ્રસંગ ગોમાં અ અને બધા જ પરિસ્થિતિમાં મને મારા પરિવાર સા સાથે રહેવાનું જ બઉ ગમે છે, સારું હવે હું મૂકું છું.